હલો માર્ગી કેમ છો.
બસ માજા માં તું કેમ છે.
બટ સારું છે.
બસ કઈ નહી હા બસી ર તું શું કરે.
કઈ નઈ બેઠીશું.
હમ ક આજે કોલેજ આવેલા કે નહી.
ના આજે તો નહી.
એટલે તોજ તો કોઈ મેસેજ વસેજ નહી આવ્યો મે કીધું. ઓલું પેલું કરવાનું હતું ત આપડે એલજીનેસ વાળું. એનામતે
એ તો સરને મોકલી દીધેલું ત્યારે.
હમ.
તો સરે કરી દીધું હશે કદાચ
એટલે એમાં એવું છે નેઈ મારામાં કઈ નઈ આવતું હતું ને એટલે એ છે ને હવે આનું નામ શું કે. પેલામાં અવાજમાં લઈ લીધું છે ને હવે વાજ મારે મનેશે એવું છે.
હા તે સોહમસરે સોહમસારને મોકલી દીધુંને તો સોહમસરે કદાચ. તમારા અકાઉન્ટમાં મોકલી દીધું હશે.
ની પણ એટલે મારામાં કઈ આવતું નહ હતું ને તો પછી એને માજી એ લઈ લીધું એનામાં એવું કય હતું આઈ થિંક. તોું કઈ કતો તું હોય તમને. પછી ખબર નહીં મને એકક્ચઅલ આઈડિયા નહી આવી એ શું.
ના એ તો તમારું છે ને જે બીજા કોઈન હતા ને
હા.
બોલવાલા એ તમારામાં ઓછા હતા. એટલે તો ચાન નહીં કરતું બંધ થઈ ગયું હતું. તો એણે એનામાંથી નાખ્યું હતું.
એ ન હવે પછી ન જે નાખવાનું છે ને તેની વાત કરું.
હા એ તો ફરીથી નાખવું પડશે.
હા તો તે તેઓ આજવાજે નાખશે છે એવું કઈ કેતા સર કેમ કે મારામાં કઈ આવતું નહી હતું. ક્યુ આર સ્કેન નહી થતો એવું કઈતું હતું કે શું કઈ હતું કઈ પ્રોબ્લેમ હતો. એટલે પછી એણે હજી લઈ લીધું પછી મેં તમા નાખી દેવાકે.
અચ્છા
હમ એટલે આજે કઈ કરવાના હતા પણ પછી તમારો કોલ કોઈ ના નઈ એટલે પછી મેં સમજી કદાચ નિ બી આવેલા તો એટલે પછી તારો કોલ આવ કે હા અહીં આવેલા તમે
હા નથી આયેલા હજુ તો એ તો એ એક્ઝામ આપવા માટે ગયો છે.
એવું એમ એક્ઝામ આપવા ગીયો
કોઈ ગવર્મેન્ટ એક્ઝામ જ છે.
હા છે એવું છે હા હા
અમદાવાદ બાજુ
હમ હ હ બરાબર છે.
ને આજુ તો અ શનિ રવિ તો રજા જ હોય ને આપડી
હા હા કે શનિવારે તમારી બી રજા હોય હા બરાબર છે. શનિવારે આપે ગયા તમને તમાર ત્રણ સેમને
એ હા પેલા અમાર ગુરુવારે રજા આપતા એટલે રજાની હોય લાઈબ્રેરી ન લેક્ચર હોય તો આપડે ઘરે રહીએ
હા રજા કરીને તો અમને શુક્રવારે આપતા એ લોકો સેટરડે ચાલુ રાખતા અમારી
નોર્મલ સેટ ડે મન તો સારું અમનેમ બે દિવસની રજા મળી જાય-
હમ અમે એ જોયા થઈ ગેલુ હતું પણ અમને નીચે કરી આપ્યું યાર કંટળ લાગે યાર એક દિવસ રજા બીધને પછી બીજે દિવસે જ જાવાની ઈચ્છા ની થઈ
પછી વચ્ચે એક દિવસ રઈ એના લીધે પાછું આવવાનું
હમ એવું જ છે. હું કઈ કેવું ચાલે બીજું ભણવાનું
ચાલ્યા કરે મસ્ત
મજા આવે કે
પેલાના મેડમ લોકો તો બધા નીકળી ગયા ને
હમ બિડુ મેમ કઈ લે કે તમારું
ના બિંદુ મેમ કોઈ નથી લેતા ખાલી અશોક સર છે ને વિરાજ મેમ
અશોક સર શું લે છે.
એ ભાષ્ય
હેલો અનુભાષિયા
હમ
ઓકે સારું અણુભસ્ય જ લે છે ને હા અણુભાષ્ય પચીસ ભષી આવશે હા આ હા ઊંઘ જ આવતી અહે ને એના લેક લેક્ચર માં તો તમને
હ ન એ તો શું બોલી જાહે એ જ જાણતો હૈ
અરે
હમ મનું અનુભવ છે. પછી વલ્લભાચાર્યનું શ્રી ભાષ્ય
હા
એ આવતા શેમમા આવશે તમારે ભાઈ બરાબર ધ્યાન આપજો એનું તો બહુ ભારે સીન છે તને હું કેવ યાર અમે લોકો તો શોભના મેમ પાસે ભણવા ગેલા છે તમને ખબર હોય તો
કેમ
ટાઈમ પર અશોક્સર તો કઈ કરે નથી અશોક્સર ખાલી જોઈને ટ્રાન્સેટ બોલે છે બીજું કઈ કરે નથી
અરે બાપ રે
તમારું બુકને એવું લીધું કેવી રીતે લીધું તમે
અમે કોઈ બુક નથી લીધી હજુ હજુ તો બે દિવસ જ થયા અમને ગયેલા
તો કોલેજ તો ક્યાં ની ચાલુ થઈ ગઈ અત્યારે લેક્ચર ચાલુ થયા કે તમારે રેગ્યુલર
હમ
જો બધું ધ્યાન આપીને કરાવી લેજો તમે લોકો છે ને પેલું જોતા જાજો જોઈને શું કંઈયે આપડે કેટલો કોર્સ છે તે કેમ કે એક વખતે એવું થયેલું ને અમારા અશોક સર જોડે આમે ટીવાઈમાં હતા ને ત્યારે અ અશોકસર અમારું ત કઈ અ ત્યારના વખતે શું યાજ્ઞ વખતે સ્મૃતિ લેતા હતા અમારું ત્યારે થડ માં તો જોડે જોડે છે ને ભગવદ્ ગીતા ને એક આખો અધ્યાય હતો ત્યાં બે બુક થઈ જાય કે નહી એટલે અમને આઈડિયા નહિ રતી કે ત્યારે ભગવદ ગીતા અમારું સ્વકનામ એમ રેતા એટલે છોમ કિયર હ સમમજીએ
અરે હ
ત અમે લોકો છે ને એમ કોર્ષ નહી જોયલો કે કોના કોષ કેટલું છે એમ કરીને
હમ
તો પછી અશોકસરે પતી ગયું ના હમે બધા એક્ઝામ ની તૈયારી કરલી ના મેરા કોઇના ઘ્યાનમાંજ ની પોતા નો નવમો ને દસમો અધ્યાય બે અધ્યાય છે એમ કરીને એક એક શેમ એક અધ્યાય એને બીજામાં બીજો અધ્યાય એવું કય હતું સમથિંગ તો અમે લોકો તો એક્ઝામાં બેઠાં પછી એક્ઝાનાપેપરમાર પાછળ જોયું ક્વેશ્ચન ફોરમા તો યાર આખો અધ્યાય પૂછેલૂ અમે તો એટલો હબકાય ગ્યાતા હારુ તો સોભનામેમ ત્યાં હતા અમારા પેલુંમાંને તો અમે તો ખબર ને ભગવાન કરે હું થા તે પછી અમેતો કેવા લાગ કે બધા બધા જ સ્ટુડન્ટ લોકો અવિગ્યા કોન્સિડર પન થઈ ગ્યા પછી બધા એ કીધું કે મેમ આ તો અમારે ભણવામાં આવેલું જ ને એમ કરીને પછી એમ કે એવું થોડું વધે ખબર જ હશે ને પછી સોભનામેમ વાત કયરિ તો સોભાનામેમ આઈવા જોવા હારુ પછી મેમ ને ખબર પડી કે સર નો કોર્સ ચાલેલો નહી આતા રહી ગયેલું સર થી મિસ થઈ ગયેલું છોકરા લોકોને ત વિશેે કઈ આઈડિયા જ નઈ મળે
પછી મેમ ઇન્ટનલ હા ઇન્ટનલમાં હા ઇન્ટરનલમાં એવા એક બે એટલે જો ઇન્ટનલમાં કઈ એટલ ફેર નય પડે પણ આપણને ખબર નહ હતી ને ભય બાયગોડ યુનિવર્સટી એક્ઝામ હોતો શું થાત એ
એજ તો તો કાંથી લખીને લાવતી ક્વેશ્ચન બી નહી બદલી શકાય
તો કેટલા દસ કે વીસ માર્ક નું એમાંથી કઈ પૂછાયેલું કેવું કયા હતું એલું એટલે
ઇન્ટરનલમાં તો આપડે સવાલ બી બદલી શકીએ
સોમના મેમને પછી અમને આન્સર કે ગયેલા એક વાક્ય વાળા હતા ને થોડાક કે ગયલા મેમ અમને. સમજી જાવો સમમજી જાવો એમ કરીને પછી બોલતા ગવાય પછી સમમજી જાવ આપડે. એટલે અશત છે ને એવું કરે છે ઘણી વાર ને પછી શું કરશે ખબર તમને એટલે. તમને ખાલી જસ્ટ કેવું છું ગભરાવાની વાત નહી મળ તો આપડે કરી લેવાનું થઈ જાય. અહી એવું કે અશોકરસર છેને બુક માંથી ભણાવશે ને તો ટ્રાન્સલેટ નેું અમુકસ્ત કરી હશે પણ જેમ જેમ સમય જાય હ ને તેમ તેમ પછી છે ને ધીરે ધીરે એનો કોર્ષ થોડો થોડો પતાવ છે પણ જેમ જેમ બાકી રહે ને તેમ તેમ એલો છે ને. બધું ગપચાવ જહ એમ કુદાવતા કુદાવતા રઈ જા હ તમને
હા એ કેતા હતા કેતાતા. કે હમણાં હમણાં તમે લોકોને ટાઈમ છે ને તો હમણાં હમણાં. આખું આખું ભણાવશું પછી આપડે જે મેનમેન હશે ને એ લેશું
હ એ મેન મેન કઈ મેન મેન નહી એ બધું મેન મેન જ આપે તમને બે સવાલ પૂછાવાના હાર નાાર તને પચાસ સવાલ આપે વાંચવા સારું. એવું બધું કરે એ અશોકસર કેટલી વાર એવું કર્યું છે ઇમ્પોર્ટન્ટ નો આપે ને ઈમ્પોર્ટન્ટ વરો ઢગલો બરીનેમ. પોર્ટન આપે ને એના કરતાતો આખી બુક વાંચી લે તા હારું આપડે એવું થઇ જાય. હમ ને તમબી પણને એવું તમારું આવતું હોય ને.
હા આવે ને
હમ તો તમામ પેપર તમારે છે ને વ્યવસ્થિત બનાવી લવાનું એના સબ્જેક્ટ જે બી બનાવે ને એને કહેવાનું ભાઈ એક કોપી તારે પોતાના પાહે રાખવાની એટલે તમારે ક્વેશ્ચન આન્સ કેવું કઈ બી લેવાનું હોય ને.
તાર પડે એવોલો સિદ્ધાંત દર વખતે પૂછાય જ છે કે આનો સિદ્ધાંત સિદ્ધાંત કે પેલું હું કેતીયું. સિદ્ધાંત જ મોટે ભાગે પૂછે.
હમ.
તે વાળો સમજાવો એમ કરીને તે એક તો પરફેક્ટ રાખવાનો જ ભાઈ કે આ ભાષાનો સિદ્ધાંત સમજાવો કે સિદ્ધાંત ના બદલામાં બીજા બી કઈ શબ્દ વાપરતા છે મને યાદ નથી. એટલે એક વસ્તુ મેન પૂછે જ એ લોકો ગમેતે મોસ્ટ આઇએમપી ક્વેશ્ચન તેૈલો એમાં.
સિદ્ધાંત મડે
હમ સિદ્ધાંત કે આજ અણુભાષને અણુભાષાનો સિદ્ધાંત જણાવો કે અણુભાષા નું પક્ષ કેવું કે કઈ સારું જ કતા છે મને યાદ નથી યાર એનું.
હમ.
એવો કને ક્વેશ્ચન આવશે તમારો મોટો તેર માર્ક નો સવાલ આવે ને આપડો જનરલ ક્વેશ્ચન. તે તેમાં તેમાં પછી અનુભાષા સાંકરભાષા નો ભેદ એ બધું પૂછે. એવા બી ક્વેશ્ચન આવે હકે.
અચ્છા હજુ તો અમારે તો.
ઓકે.
હજુ અમાર એલું બધું કઈ ચાલુ નહી મળે એટલે નોલેજ નહીં મને એટલું.
હા ને એટલે જસ્ટ કેવય તોને ધીરે ધીરે આઈડિયા આવી જાસે એમ તો જો સર કરાવે એવું. કઈ નઇ કે નહી કરાવે પણ છે નહી લે. ક્ચર બધા ભરવા પડે પછી એ પાછુ એક એનએસએસમાં જોડાયેલો ને તો સર હું કરે ખબર એનાક. અમુક વાર એનએસએસની મિટીંગને એવું હોય કા તો પછી આપડા કોલેજ કોઈ બી મીટિંગ અટેન્ડ કરવા તો સર જ જાય કે નય.
હમ.
એટલે સર છે ને પોતાના લેક્ચર પછી નઈ લેવાય એવું બધું થઈ જાય સર થી. એટલે અમુક મિસ થઈ જાય. કાં તો પછી આવું મીટિંગ એવું આવી જાય, ફંક્શન આવી જાય, તો બધા કાર્યમાં હો સ્ટીંગને એવુ કરવાનું હોય તો તેમાં ભીઃ સર જોડાઈ જાય તો પછી અમુક લેક્ચર નો ભર્યા ને, તને લાગે કે બહુ મોટુ ભણવાનું યાર.
એજ તો.
આ તો બેસ્ટ તોોભના ભણને આચ જ કે અ લોકો તો આ લ્ટ એઝામ ગય ને ફોર સેમ. અશુક સર એ એવું કરાવેલું, અડધું ચલાવે ને અડધું તો બાકી જ. મેન મેન ચલાવી મુયકુ. ઇમ્પોર્ટ ના પીડીએફ આવી હો કે અમને, તમે કરી લેજો એમ કે. હવે અમે જરા બી અમને આઈડિયા જ નહી મળે ઇન્ટરનલ તો આપડે કરી બી લેઇએ ચાલ આપડે સમજ્યા. પણ પેલું ને સારું. પછી આપડે યુનિવર્સિટીમાં તો કરવા જ પડે ને ભાઈ ઇન્ટરનલમાં તો આપણે પાસ થય ગ્યા લોકો, પછી અમે તો સૌનો એમનો કોન્ટેક્ટ કરેલો હતો પછી મેમ એ અમને બે દિવસ થોડુંક સમજાવેલુ હતું એમના વિશે. અશોક સરનામાં.
હમણાં તો સુધામેમ પણ નીકળી ગયા.
હ નહી રિટાયર થઈ ગ્યા કઈ નય પણ એવું ત ક્વેશ્ચન કેવું તો એવુ હોય ને. નને મેં તમારું કઈ લીકલું કે તમને ભણવેેલા કે નઈ ભણલા?
કઈ નહી કઈ નહી તમને કીધું કે તમે લોકો આવજો આવતા વર્ષે પણ આવતા વર્ષે તો મેમ જ રિટાયર થઇ ગ્યા.
એટલે તને ભણાવવાનું આવેલું જ નહી સોભનામેમ નું. ટીવાયમાં બી નય ભણાવેલા?
ત
હા ત ન
બાપી
ત્યાં હતા તમે એમએમાં આવ્યા એમ એમાં તમે મેમ નય હતા ને? એમએ સેમ વનમાં હતા કે નય મેમ તમારામાં?
ના કોઈ બિલ ને એના માટે મેમ કહેતા હતા કે અમારો સબ્જેક્ટ કેવું સિલેક્ટ કરવા તો અમે લોકો મેમ પાસે જ ગયેલા, સબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે અને થોડુંક જાણવા માટે ત્યાંને કેવી રીતે લખવાનું નામ. મેમે જ કીધું હતું.
ઇકોમમ સાઈલ થી પડે ને મજા આવે.
એ તો જોયું શોભનામેમ એમ થોડાક સ્ટીક છે પણ જે બોલે ને પ્રોપરલી જે મેન હોય ને. એટલુ જ બોલે, દિમાગમાં ઘુસી જ જાય.
અશોકસર હું ધીરું ધીરું બોલે પોતે ઝૂમતો હોય આપણને બી ઉંઘાડ્યા જ કરે જોડે. જોડે હારો, શોભનામેમ બહુ તને કેવાય ને એના લેક્ચર મા મને એક બગાસુ નઈ આવતુ અશોકસરના લેક્ચર મને આખી ઊંઘ આવે એને જોકા આવે છે.
બધા જ ઊંઘ્યા કરે અમારા અડધા તો આવી ને. લેક્ચર કે દિવસ છે યાર અમારામાં, ઓલરેડી સંખ્યા ઓછી આપડે તો. તેમાંથી અડધા તો પેલા બીએડ વાળા હતા અમારા ટાઈમ માટે કેટલા બધા દસ બાર થી ઉપર બધા બીએડ વાળા હતા. જોબ કરે મતલબ એ લોકો બધા.
અચ્છા.
તો પછી અમે લોકો હતા, તો અમે લોકો બી મતલબ એટલે સાત આઠ જણા પછી સંખ્યા હતી વધારે મા વધારે બીજું તો કઈ નઈ.
એ અમારી એટલી અ તો